હાલો.
હા અવાજ આવે છે?
હા આવી રહ્યો છે તમારો અવાજ શું મિત્ર તમારે બાર પ પછી હું બસ શાંતિ થી બેઠો હતો પણ મને જાણ થઈ કે તમારે બાર પછી ના આગળના અભ્યાસ માટે મારે માહિત તે જોઈતી હતી મારા તરફથી રાય લેવી હતી એટલે મેં તમને
હા હા બરાબર જો અત્યારે તો કેવું કે જો માં બાર કોમર્સની પતાવી છે અને એમાં એસી ટકા મારે આવ્યા છે અને અત્યારે જેટલા લોકોને બધાને પૂછું બધા લોકો એવું કહે છે કે તમારે એક કહેશે એમએસસીઆઈટી લો એક કહેસે બીસીએ લો અમુક કહેશે ડિપ્લોમામાં તમે જતા રહો કોઈ એન્જિનિયરિંગ વગેરે કોર્સ કરો તે હું અટાવવીને બેઠો કે અત્યારે મારે કોર્સ કયા કરવા એટલે તમારી પાસે કોઈ એવી માહિતી હોય કે અત્યારે જો કેવું છે કે બેરોજગારીનું બધું પ્રમાણ વધી ગયું છે એટલે કોઈ એવો કોર્સ કદાચ તમારીં અંડર નજરમાં હોય કા તો મને માહિતી આપો કે કયા કો વર્ષોમાં કેવું હોય તો હું જાતે પણ સિલેક્ટ કરી શકું કે આવું કરવાથી સારું રહે એમ
તમારી વાત એકદમ સાચી છે બારમા પછી ના બો જ ફેકલ્ટી બો જ કોર્સ છે અને બઉ જ બધી કન્ફ્યુઝન ઉભી થાય કે બારમાં પછી આપડે શું કરવું પરંતુ તમારે સારા ટકા છે અને સારા પર્સન્ટેજ આવ્યા છે તે પ્રમાણે તમારે બોઉ જ બોઉ જ ફિલ્ડ છે જેમ કે બી બીસીએ છે એમસસી આઈટી તમે કીધું એ પ્રમાણે છે એમબીએ છે બીબીએ છે અને ડિપ્લોમા જેવા અનેક કોર્સો છે અને બીકોમ બીકોમ બી એ જેવી તો ડિગ્રીઓ છે જ પરં તો જો મારી મારી રાય પ્રમાણે તમે જવા માંગો તો તમે બીબીએ કે એમએસસીઆઈટી એ અત્યારે બેસ્ટ કોર્સ છે તમારે તમારા પર્સન્ટેજ અકોર્ડિંગ એણ તમારા ફિલ્ડ અકોર્ડિંગ
હમ બરાબર
કેમ કે એમીબીએ બીબીએ કરીને એમબી એ માસ્ટર ડિગ્રી કરીએ એટલે તને કોઈ પણ બેંક છે બિઝનેસ છે હોટેલ મેનેજમેન્ટ છે એવિએશન છે એવા બધા અલગ અલગ અલગ અલગ જગ્યાએ પ્લેસમેન્ટ મળી શકે છે અને તમે એ ફિલ્ડમાં આગળ વધી શકો છો જેમ કે કોમ્યુનિકેશન છે આ તે બીઝિનેસ્સ અકોડિંગ અને જો તમે એક ક્રિએટિવ પર્સન હોય અને તમને કોમ્પ્યુટર સામે કે સ્ક્રીન સામે રહીને વર્ક કરવું ગમતું હોય ને તો તમે એમએસ સઆઈટી અને કોડિંગ લાઈન તરફ જઈ શકો છો જેમાં તમે સાયન્સ કર્યું હોય તો તમારા માટે બી. ટેક. છે. પછી તમે કોમર્સ કે આર્ટસ હોય કે સાયન્સ પણ હોય તો તમે બી- અ એમએસસી આઈટી છે બીસીએ છે એવા બહું બહું જ એ બે ફિલ્ડ સારી છે એમ પછી તમે ડિપ્લોમા પણ માં પણ આ આઈટી ડીપ છે જ. પણ તમે મારા ખ્યાલ થી ત બાર પાસ છો તો એમએસસી આઈટી અને બીસીએ પરફેક્ટ છે અને હું તો કઉ તો એ બીસીએ કરતા તમે એમએસસીઆઈટી જ કરો ઇન્ટીગ્રેટેડ કોર્સ છે ફાઈવ યર કોર્સ રહેશે તમારે અને ત્રણ યયર્સ બેચલર્સ અને બે ઈયર્સ માસ્ટર
બ બરાબર
બેચલર્સ માં તમને અ વેબ ડિઝાઈનિંગ સીલ સી લેંગ્વેજ કો કોડિંગ નું અનેક જ્ઞાન મળશે અને માસ્ટર્સમાં તમે આગલ તમારી ફિલ્ડ અકોર્ડિંગ કે તમારે કોઈ સાયબર સેલમાં જવું છે કે તમારે કોઈ વેબ ડિઝાઇનિંગ માટે એઆઈ પર સ્ટડી કરવું છે તે પ્રમાણે તમ માસ્ટર કરી શકો છો. બીજું કોઈ તમારે કઈ પૂછવું હોય એમ. એસ. સી. આઈટી અકોર્ડિંગ તો તમે પૂછી શકો છો.
જો એક મારો મિત્ર પણ છે કે જે મારાથી લગભગ ગણી લો કે એક વર્ષ મો જેને એક વર્ષ એમએસસી આઈટીમાં પૂરું થયું છે એને પણ મને માહિતી આપી તી. કે તમે એમએસસી આઈટીમ લો તો અત્યારે સારું પણ કેવું કે અત્યારે માર્કેટમાં જ જે એઆઈ આવ્યું છે તો તેની સાથે સાથે તમારે એઆઈ ને પણ ભણવાનું અને આઈટી પણ કરવાનું જો આઈટી જે વ્યક્તિઓ ભણે છે એમાં એવું કીધું કે મને અમે લગભગ વીસ જૂની વીસ વર્ષ જૂની બુક માંથી ભણીએ છીએ પરંતુ એક ખાલી અમે એક્ઝામમાં પાસ થવા માટે જ નોલેજમાં લઈએ. બાકી જે કોઈ વગેરે હોય તે બધું ચેટ જીપીડી જે કોઈ એઆઈ હોય તેનો યુઝ કઈ રીતે કરવો તેના માટે જે યુટ્યુબમાં કયો વગ કોર્સ અત્યારે અવાલેબલ છે કે તે ભણવા જરૂરી છે. કારણ કે એ જેટલું આગળ ગયું છે એટલું આગળ ને તમને ભણાવવામાં નથી આવતી અને કહે છે કે અ કોલેજમાં એવું પણ કેતા નથી કે એઆઈ આટલું બધું આગળ થયું છે એ એઆઈનો યુઝ કરો. વગેરે એવી વાતો જ બિલકુલ નથી કરતા એ એટલે આવું સાચું છે કઈ?
હા એ વસ્તુ સાચી છે અમુક યુનિવર્સિટી હજુ પણ એમ તેમનો અભ્યાસક્રમ બહુ પાંચ વર્ષ દસ વર્ષ લેટ જૂનો છે. બટ જેવી કે ગુજરાત યુનિવર્સિટી છે ગણપત યુનિવર્સિટી જે એ આઈ બેસ કોર્સ કરાવે છે અને આઈટી ફિલ્ડ ને બહુ આગળ વધારે છે. જેથી તમે એવી સારી યુનિવર્સિટીમાં કરો તો સારો પ્લેસમેન્ટ અને સારા સારા કોર્સ જેવું કે આઈટી છે અ એઆઈ સાથે આઈટી બરાવ તે કોર્સ પ્રોવાઈડ કરે જ છે. પરંતુ તમે તમારી જો યુનિવર્સિ તે ટાઈપ હોય તો તમને એ એમાં ગ પૂરેપૂરું તમને જ્ઞાન નથી મળતું. પરંતુ તમે યુનિવર્સિટીમાં બેચલર્સ કરીન માસ્ટર્સ માટે એઆઈ સાથે ભની શકો છો અત્યારે તમે બેસિક નોલેજ લો પરંતુ તમે જો માસ્ટર્સ માટે એઆઈ સાથે લર્નિંગ કરવા માગતા હોય તમે માસ્ટર્સ માં બી કરી શકો છો અને બેચલર્સ માં કરવું હોય તો સારી યુનિવર્સિટી છે સારા ઇન્સ્ટિટ્યુટ છે ત્યાંથી તમે અ લર્નિંગ કરી શકો છો. અને એમાં પણ બઉ જ છે કે અમુક બહુ બહુ માણસોને એવું માનવું છે કે એઆઈ તમારી જોબ કરીઅ કરિયર ખાઈ ગ્યું છે. આમ તેમ વી બઉ જ બહુ જ પ્રોબ્લેમસ ઉભી થાય છે પરંતુ એવું કઈ છે જ નહી. તમે આઈટી બિલ્ડ આઈટી ફિલ્ડ બહુ જ મોટી છે એઆઈ એઆઈ બધું જ. બધું જ કવર નથી કરી શકતું એ નોર્મલ તમારું કામ સહેલું કરી શકે છે પરંતુ એઆઈ જે હુમન બેઝ છે એ પણ હુમન બેઝ છે અને પ્રોગ્રામિંગ એ પણ હુમન બેઝ છે એટલે એ હુમન જેટલું તો કામ કરી જ નથી શકતું પરંતુ એ તમારા કામને સરલ જરૂર બનાવી શકે છે. એટલે એ પ્રમાણે તમારે એઆઈ થી ડરવાની જરૂર નથી. અને એ આઈ માટેના સારી યુનિવર્સિટી સારા ઇન્સ્ટિટ્યુટમાં તમે અપ્લાય કરો તો એઆઈ બેસ પણ નોલેજ મળે છે. અને એ તેમાં જ તમારો જે હોય ભય શંકા બધું દૂર થાય છે.
હા હા એ એ વાત સાચી કરી તમે. અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે એ આઇ આવ્યું છે તમારી જે જોબ છીનવી લેશે ને આવું કરી લેશે ને તેવું કરી લેશે પણ હવે તો હકીકતમાં એવું બધું પણ સાચું નથી હોતું, હા અમુક લોકો હોય છે જે આ એક્સેલમાં કોઈ વર્ક કરતા હોય નોર્મલની સહેલાં-સહેલાં કામ કરતા હોય તેમની જોબ ખાઈ ગયું, પરંતુ આઈ ટીમાં તો એવું છે જ નહીં એમ. આઈ ટીમાં તો જોવો એક તમે સમજી લો કે જે આઈ ટી સ્ટુડન્ટ હોય તેને જેને ચેટ જી પી ટી ને એવું બનાવ્યું. જે ઈ આઈ છે એ ઈરાદ બનાવે છે, તો એમની જોબ કંઈ રીતે ખાઈ શકે કારણ કે પોતે એક એ આઈ થઈ અને ઈ એક બીજા એ આઈને તો તે ડેવલોપ ના જ કરી શકે. કારણ કે એમાં ઘણું બધું મુશ્કેલી છે. અને અત્યારે મપ જે સમજી શકો કે જેટલું મા વુમનનું મ મગજ પાવરફુલ છે, એટલું એ આઈ ક્યારેય પાવરફુલ બની જ નથી શકતું. કારણ કે તેને તો એક એવી સિસ્ટમથી ક્રિએટ કરવામાં આવે છે, કે જે હા ના જવાબમાં આપશે ને તમે નોર્મલ-નોર્મલ જવાબ આપશે, પરંતુ જે ટલું જે માણસ નું મગજ કામ કરે છે તે પ્રકારે એ કામ કરી જ નથી શકતું એમ. એટલે એમાં તો એટલું બધી કંઈ ચિંતાલાાયક લાગતું જ નથી.
હા. એ આઈમાં કેવું છે કે એ આઈ તમારું કામ સરળ બનાવી શકે છે, પરંતુ એ આઈ તમારું કામ છીનવી શક કતું નથી. એ આઈ બિલ્ડ થયા પછી પણ એમાં બહું જ ક્વેરી આવે છે, એને સોલ્વ કરવા માટે પણ એક આઈ ટી એન્જિનિયરની જરૂર પડે જ છે. એના અંદર પણ બહું બગ હોય છે, બહું કવેરી હોય છે. એને સોલ્વ કરવા માટે પણ આઈ ટી એન્જિનિયરની જરૂર હોય જ છે. એ આઈ ને અપડેટ કરવા કે એ આઈમાં નવા ફીચર્સ નાખવા પણ આઈ ટી આઈ ટી એન્જિનિયરની જરૂર હોય છે. તેથી ત્યાં તમે કોઈ પણ સંકોચ કરી શકશો નહીં. સંકોચ આશો નહીં, કેમ કે એ આઈ એ તમારી જોબ છીનવી શકતું નથી કે તમારું કરિયર એ એ આઈ નથી પડાઈ શકતું. એમાં એવું છે કે તમારું કામ સરળ બનાવે છે. તમારું કામ લઈ નથી શકતું, તમારી જગ્યા લઈ નથી શકતું. એ આઈ બેસિક કોડ રન કરી શકે છે, પણ જે આટલી જે સોફ્ટવેર બનાવવા માટે છે જે મોટા-મોટા સોફ્ટવેર બને છે એ એ આઈ બેઝ હોતા નથી. એ આઈ એને કામ સરળ કરી શકે છે, પરંતુ એ આઈ તમારું કામ તમારી જગ્યાએ કામ ના કરી શકે. એટલું હજી સુધી એ આઈ કોઈ બિલ્ડ થયું નથી.
હમ્મ-હમ્મ. હ, એ વાત સાચી અત્યારે તો એ ખાલી કેવું કરે છે કે. જે ડેટા કલેક્ટ કરે છે. એટલે કે માહિતી એકત્ર કરે છે. ને માહિતીને સાફ કરી જે તૈયાર કરે છે. કે આમાંથી સારી ઉપયોગી માહિતી કંઈ રીતે છે, કંઈ નથી એને ડેટામાંથી પેટર્ન શીખવું, લર્નિંગ વગેરે એવું બધું શીખે છે. અને ઈ રીતે કિટ ક્રિએટ કરવામાં આવે છે, અને મેં સાંભળ્યું છે કે એ આઈ નો જો ત્રણ પ્રકાર છે. એક નેરો એ આઈ એટલે તો સામાન્ય એ આઈ કહી શકો. આપણે પોતાના જીવનમાં પણ યુઝ કરીએ છીએ જી. પછી ફેસલોક આપે જે બાર માં યુઝ કરી. વોઇસ આસિસ્ટન્ટ પછી ગૂગલ ટ્રાન્સલેટ ઇ મે. કે જે નોર્મલ નોર્મલ કામ કરે પરંતુ એ તો બીજું. છે કે જરા જરા હોય એટલું એટલું પાવરફુલ કે જે માણસ જેવુ બ્રેઈન ધરાવે પરંતુ હાલમાં એ ઉપલબ્ધ જ નથી કારણ બનાવવા માટે ઘણો બધો ડેટાનો જે યુઝ કરવો પડે છે કોઈ એ બધી. સામગ્રીભ જે કો દેતા હોય હું ન. એકત્રિત કરવા પ તેના માટે ઘણું બધું કષ્ટ થ જાય છે. અને અત્યારે શું છે કે કોઈ પણ પ્રકારનું. આજ ઇઆઈ વગેરે એ જ કઉકાતા છે એ જીપીટી. તેમાં છે કે જે વમ વગેરે છે. તે એમની ઘણી બગીચરૂર પડ છે એમ કે ડેટા સ્ટોર કરવા માટે. તેનાથી કેવું છું કે માર્કેટમાં ડેમના ભાવ વધી ગયા. અને બીજું જે ટેકનોલોજી રિલેટેડ જે કમ્પ્યુટર છે. તેમના જે રેમ સ્લોટ આવે તેમની પ્રાસ વધી ગ લેપટોપની પ્રાઇસ વધી ગ. જે મોબાઈલ છે તેની પ્રાઇસ પણ વધી ગઈ છે એઆઈ ના કારણે અત્યારે પણ એવું પણ ના કહી શકી એ કે જે જનરલ એઆઈ છે એવું ન આવી શકે કારણ કે એ એટલું બધું આગળ જે જઈ રહ્યું છે છેલ્લા તમે કહી શકો ત્રણ થી ચાર વર્ષમાં એટલું બધું આગળ જતું રહ્યું કે આવું આપણે કોઈ વિચારવી પણ નથી શક્યું જે વિચાર હતો તેને રિયાલિટીમાં કો બધા માણસો કરી દીધું છે એ ઘણું બધું આગળ જતું રહ્યું છે અને એક છે સુપર એઆઈ કે માણસ ની બુદ્ધિ કરતા પણ બુદ્ધિ ચાલી પણ હાલમાં એક આપણે કહી શકીએ કલ્પના જ છે. કે અનુસાર જે કરું એ એકદમ અત્યારે તો મુશ્કેલ જ નથી. પરંતુ એવું પણ ન કહી શકે કે મુશ્કેલ પેલું નામુમકીન છે એમ
હા હું તમારી વાતને સમજી શક્યો અને એઆઈ બેઝ તો વાત અલગ જ છે. પણ બીજી બધી તમારે આઈટી ફિલ્ડમાં બીજી બધી ઘણી બધી તમારી જોબ પ્લેસમેન્ટ માટે જેમ કે સાયબર શ ક્યુરિટી છે ત્યાં એનો યુઝ થતો જ હોય છે પણ જ્યાં આગળ સતમાં કે સાયબર ફિલ્ડ છે એમાં મેન્યુઅલી પણ તમારે કામ કરવાનું હોય છે. જેમ કે તમારે હેકિંગ બેકિંગ માટે એઆઈ તમારો સાથીદાર બની શકે છે પરંતુ એ પરફેક્ટલી તમારે કોઈ વસ્તુ હેક કરી શકતું નથી. જેમ કે કોઈ લોકેશન બુક માટે કે કોઈ એપ્લિકેશન સપોર્ટ થી એ તમારું કામ કરી શકે છે પરંતુ જેમ કે તમારે તમારું એઆઈ ખાલી તમને ડીટેક કરી શકે છે કે આ દિશામાં તમે જાઓ આ આ થઈ શકે બટ એ એટલું બી કઈ હજી સુધી ડેવલોપ નથી પણ આવનારી ભવિષ્યમાં એઆઈ ડેવલોપ થશે. અને ઘણું બધું એઆઈ થી કામ સરળ થઈ જશે. બટ આઈટી ફિલ્ડ એટલું બધું પણ પાછળ નથી આઈટી ફિલ્ડ બહુ જ મોટું છે. તમે જેમાં જોડાઈ શકો છો જેનો સિલેબસ બહુ છે. જેમકે એડવાન્સ પ્રોગ્રામ છે ડેટાસ્ટ્રક્ચર છે ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ છે કોમ્પ્યુટર નેટવર્ક સોફ્ટ વેર એન્યરસેેબ